હેલો હું કરે?
તમે તમારી અટક કઈ
અમે આહિર
ભરવાડ ઓહે જો
હ
ચૂપ
તે લોકો એવું એમ અગ્યાર વાગે
પણ મને એની સમજ પડે તને એવું કોણે કીધું કે આહીર લોકો આહીર લોકો એટલું લેટ ખાય તન કોણે કીધું
માં પર બે લાઈવ એક્ઝામ્પલ છે અમે મેનમાં મમ્મી સાડા સાડા આઠ નવ ચાલવા નીકળીએ ને ત્યારે તે રોટલાનો લો કહન્યા બાર મને ખબર અમારે ફાટક પછી
તો
ધન કે એમ ગને છે હડા આઠ નવ વાગેમાં ચાલવાની ને ફાટક પડ રોટલા રો કોહણી તે હાક નેવું તો બાકી રેય બાકી
લાઈવ એક્ઝામ્પલ આ મને છે ને બો કંટાળે એકતાનું છે ને પેલું નહી થા
હું થઈ ગયું એવ જરૂરી થોડી કે બધા આહિર લોકો એટલા વાગે જ જમતા હોય કોઈ હોય અમારા રુંતેલ લાવે છે
હે
મેં એમ કીધું કે તને એવું કોને એવું કોણે કીધું કે બદ ધા આહીર લોકો જેટલા વાગે જમતા હોય કોઈ આયવુ હોય.
અરે પણ મારા પર લાઈવ એક્ઝામ્પલ છે એમ તો કેયા કરું
હા તો તે એક ને એવા બીજા બધા થોડી એવું કરે છે. અબ બોલ હલો.
મને હમ્બરાય ની હાલો
હલો આવે હવે અવાજ મેં હું કીધું હા તો તારા પર તો એક એક્ઝામ્પલ એવું એવું તો તું બધા અર લોકોન
મે મેં એમ નહી બોલો બધા મે,, તોને કીધું મેં બધા એમ નથી બોલ્યો હઉ તું વાત.
હા તો પણ એ તું એમબોયલો. કે અહી લોકો ના જેમ એટલે બધા અહીર આવી જાય ને એમાં.
આહિર માં મેં ઓળખું તી ને ને મેં બધા આખી જાતને થોડી ઓળખું.
હા તો તું કેવી રીતે કહી શકધ ભરવાળા લોકો એટલા લેટ ખાય એમ એ એલે એ. એક જણો હોય તો તે લોકોનેું કહેવાય કહેવાનું હોય કે મારી ઘરે જે લોકો રહે ને તે લોકોના જે વિતતું તું એમ કે ભરવાડા જવી એટલે તો બધા આવી જાય એમાં
નહ મેં તને જ કયા માંગુ બીજા કોઈને એવા મન દેખાય તે તો ક ક બાકી પહેલા તને જ કે મ
હા તો તારેા એમ કહેવાનું એ મારી ઘર પાસેલા એ એ લોકો રહી ને એ લોકોના જેવી છત
તીન જેવીછા છે મેં એકદમ બોલી બોલી હ કે બુરી બુરી બોહરી બોહરી ગંધા એટલે મરે. ના વાક્ય એનો શબ્દ ખર બહુ જ બહુ જ એટલે.
પેલું બકરી માંથી સ્મેલ આવે છે.
એને બુહરી બુહરી ક બુર બુહરું ગ મને રોસ્તાની બહ મજા લેઔ. શીયાર બોર બોર વચ્ચે બે મેસેજ કર બે બહુો બહુ એમ. બાકી ત પોટેલમાં નહી આમને ન લાગે.
ચાલ આપણેે ગેમ
બેહણાજ આવહું ચાલે યાદ કે બોલે તો આપડ વચ્ચે હમત કરી વચ્ચે તતી બે બેન ટોટ વાગે ફોન કરતી નેું દોર રમવા કે ત
હા હમણાં બી અમે તો રમીએ તું રમવાનો છે. હમણાં બી અમે મેને અનમોલમાં બેજન રમીએ હમણાં બી
વાત ભાઈ એક વાર યાદ કર મા હજુ લોકો દોસ્ લોકો હભળ કરતા એ બ ત ક મને ફોન કરલમ તો આખણ વાગે ફોન કરલ જ કરીને. ને પાંચ ખણ ત્રણ નહી ત્રણ નહી એક સુરતમાં વાત કરી લજ કે સુરત ટેરસ ની કોઈ ટાકી કોઈ બેસીને જો પરી કે હા ડે ધવની તે મને ક તાર કે તાર ક પૂરીથી સમજની પડેે. કે રાજેંગે બહુ દ કો એંગેફડ કોફ હોય જ રુસ્ તન પણન ચાર ચારા ફોન કરેગે. અને તેઓ પણ બિલાડા જે વાત કર્યા કર બેખણ દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા સમભુંરાવા લાગના દ ગ એવ કે એવું કહે કેવા ીઈ તો છે મેં ક દે કાદ બહુ મગજ ની કરી છે પણ શું કર્યો
હે બાર ખાવાનું કે સહ
ટંડ ટંડ મે એમ બી ગમતા ઉધાય પણ મને ખબર ન આદ આદત પડી ગ તને ગઉ ત લ એ પડય ચાલે તો પાઈ તને નઈ કહેવા પ કોને ક છો
તારી બહેરીની હા હા હા. હલો. હલો.
હા હા યાર બોલની.
તો કાર નહી હલો હલો હલો હલો કરું તે તને હંભળઈને
મને હોમ મે મોને મેં હોમભડજે રિસ્પોન્સ આપો એમ.
બો હારો. હું કઈ જમી લીધું? હાલો.
બોલ્યા કરની, હા બોલ હાલો.
પૂછું તેનો જવાબ કેમ ની આપે?
હા બોલની હમરાય મને મેં હાલો હાલો કર્યા કર્યું.
જમી લીધું?
હે?
જમી લીધુ?
ની બાકી જ કા હારા કા જમવાના? તો જમીન પાહ જમવાનું તામ થઈ જોવાનું બે ચાર કલાક મા. ભરહર
જો પાછો પાછો બોયલો.
ની મેં ઓર ખુદ તીન જીવી રું બસ.
હા, હું ખાધું આજે? હું ખાધું આજે?
આજે આજે છે ને બપોરે માછ વાત તો હાંભર બામણા હુતા એ બી રસા માં પેલા હુક્કા ની પેલા ગોરગોર બનાવી તે ફ્રાયોમ ફ્રાય કરી હતી. તેવા હુતાને એમ. ચિકન હુતુ ને હાજે તો પછી માછલી વડી રે બને ની. ત્રણ ખન ડબ્બા માછલી ના આયવા છે મામ ન કે માવાનગયા થી.
તો મને આપી જા ની.
હ તે તો પેહલા માસલા બોઈ ને એવું બું એ બધું ઝીણ ઝણ ખબર ન ડબ્બા ખોઈલા નથી.
ની આપપા નામ કે
અમે અમાં ગેર હાંભર તો ખરી અમાર ઘેર ગરીબ કે ની એટલે મામ અમારે લોકો મદદ કરી ખાવો.
મેં બી ગરીબ હે, તું મને મદદ કરની. રાજ ચૂપ છે ને મને બોલાવ ની.
અમે હેરની હાલો.
ચાલ ડલ ચાલ ચાલ ચાલ.
અમેને હેર લાવીને અઢી હો ખા તો બસો ગ્રમે જ ખાય, હાલો હભરાઈ?
હમરાઈ.
કોણ હતી હાલો.
તનેજ કેમ.
હા તે મેમ કેમ અમે છે ને હેલ લાવી ને હમભરાઈ કે હાલો અવાજ આવે?
હા.
અમે છે ને હેર લાવીને અઢીસો લા અઢીસો ખાય હવે તો બસો ગ્રામ જ ખાય તો હું ક્યાં આમ બપોરે ખાધુ તો હાંઝે બી કામ આવે એમ.
ચાલ ચાલ ચાલ અમે બી એવું જ કરીએ હે ને?
ભ ભ ભાત છે ને બનાઈ મૂકીને બયચું ને તો પાછું ફ્રીજમાં મૂકીને બીજે દિવસે પાછું ગરમ કરીને ખાય.
હા અમે બી એવું જ કરીએ અમે હુ કરીએ ખબર? બટ બયચું હોય ને તો તેને છે ને પાછું ફ ફ્રીઝમાં મૂક મૂકી દે અને બીજા દિવસ છે ને કુકરમાં પાછું મૂકીએ, ને થોડુંક પાણી અમે છાંટી આવ, અને પછી એક સી ટી પણ આવે. હા મારી ઘેરે ભી એવું જ. હલો. હલો. હલો.
હંભળાય બોલ્યા કર.
મેં કીધું મારી ઘેરે બી એવું જ.
ની તો અમાર ઘેરા માં જ થોડા કમ જ છે થોડાક-થોડાક.
કંઈ ની, અમે બી એવું જ કરીએ, ભાત
એમનેમ, એમનેમ ઓગણચાલીસ લાખનો બંગલો ની ઊભો થાય. હલો. તો ખબર ની મરી જાય છે કે હું છે તે હમજ ની પડ, હાલો. એ ફોન કટ થયો ગયો, હલો. અવાજ આવે કે, હલો? હંભળાય ની કંઈ, હલો અવાજ આવે કે હલો?